હલો!
હલો!
હા કેમ છો?
મજામાં.
હા મારો અવાજ આવી રહ્યો છે ને?
હા હા સંભળાય છે.
હા તો આજે આપણે થોડીક મહાભારત વિશે વાત કરીએ?
હા હા કયો ને.
હા તો મહાભારત એક રસપ્રદ વિષય છે અને એ જ મહા આજ મહાભારત છે. એના વિશે આપણેે બાળપણથી જ સાંભળતા આવએ છીએ. બરાબર છે ને?
હા હા
તે માત્ર એક યુદ્ધની કથા નથી પણ જીવનના અનેકો પાઠ આપને સીખવે છે.
હા હા એમાં એવું છે કે મહાભારત એક સરસ આપણને વિચાર આપે છે. બાળપણ થી આપડે સાંભળતા આવ્યા છીએ. સાચું ને?
હમ ઘણા લોકો શ્રીકૃષ્ણને સૌથી મહત્વપૂર્ણ માને છે. કારણ કે તેમણે દરેક યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. એટલે આમાં મહાભારતમાં. એમનું સૌથી વધારે મહત્વ છે શ્રી કૃષ્ણ ન બરાબર ને?
બરાબર છે. એમાં એવું છે પૌરાણિક કથા અનુસાર કે અર્જુન રથ ચલાવે છે. ત્યારે મહાભારતમાં તો એવું જ છે કે, મહાભારત એટલે વિષય જ એવો છે. કે આપણે કૌટુંબિક ભાવના નહી, એનો ત્યાગ કરવાનો છે. મહાભારતમાં અને રામાયણમાં કૌટુંબિક ભાવના ને વિનમ્રતા ન ગુણ પેલા એમાં આવે છે. અને આમાં કૌટુંબિક ભાવના ને વિનમ્રતા નો ગુણ નથી લેવાનો. આમા બી ભાજ્ય ન, એટલે ભાગલા એટલે યુધિષ હા અર્જુન ને એના બધા વડીલો સામે લડવાનું હોય છે એમાં એના ગુરુદેવ હોય છે. અને પાચે પાંડવો હોય છે જે એના ભાઈઓ જ કેહેવાય ને.
હા. તમારી વાત એકદમ સાચી છે. તો એમાં અર્જુનની એકાગ્રતા અને એમની મહેનત પણ આપણને ઘણી બધી પ્રેરણા આપે છે.
કેમ કે ગુરુ દ્રોણાચાર્યની વાત પણ એક રસપ્રદ છે. કે તેઓ ખુબ જ કુશળ ગુરુ હ. હતા ગુરુ દ્રોણાચાર્ય જે છે એ ખુબ જ સારા એવા ગુરુ હતા. અને એમના ઘણા યોદ્ધાઓને બહુ જ જાજુ શિક્ષણ પણ એને આપ્યું હતું. તો એ ગુરુ દ્રોણાચાર્ય જે છે ખુબ સારા ગુરુ પણ હતા
હા હા એમાં યુધી ઓલા અર્જુનને બધે ગુરુ દો દ્રોણાચાર્ય બધા ગુરુઓ સાથે પાચે પાંડવો સાથે પિતા શકુની મામા બધાની સાથ થે લડવાનું હતું કારણ કે જે બધા એના એના વડીલો જ હતા બધા એના ભાઈઓ જ હતા સંબંધીઓ જ હતા પરંતુ એની સાથે લડવામાં યુધિષ્ઠિર જયારે ખચકાતા હતા. ત્યારે અ ભગવાન કૃષ્ણ એ. એના રથ નું અ રથ ચલાવ્યો છે ભગવાને અર્જુન એટલે એના સારથી બયના છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને યુધિ એમાં તમે ભીમ વિશે શું કહેશો કે ભીમ જે છે એ પોતાની શ. તિ માટે જાણીતા હતા અને સાથે પોતાના પરિવાર પ્રત્યે પણ સમર્પિત તથા ભીમની ગદા જે છે એ ફેમ અ ઓળખાવ ખુબ જ આ પ્રસિદ્ધ છે એટલે પોતાની શક્તિ એના પાસે એટલી બધી શક્તિ તી હતી કે એમને જે મહાભારતમાં એમનું નામ લેવામાં આવે તો એ ભીમનું શક્તિ તરીકે જે એમનું નામ લેવામાં આવતું હતું.
હ હા. ભીમ એક બળવાની યોદ્ધો હતો. મહાભારત માં એનું પાત્ર બળવાન યોદ્ધા તરીકે છે. અને ક એનો વજન એટલો હતો એની બધી કુશળતા એટલી હતી એની ગદાનું વજન જ એવડું હતું. કે સામાન્ય માણસ તો એને ઉચકી પણ ના શકે. એવું એનું હતી હા.
હા તમારી વાત એકદમ સાચી છે. અને યુધિષ્ઠિરને પણ ધર્મ રાજા કેહવા કેમ માનવામાં આવતા હશે કારણ કે તેઓ સત્ય અને ધર્મ ના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરતા હતા બરાબર છે. અને યુધિષ્ઠિર
બરાબર છે જે યુધિષ્ઠ જી મેં પ્રશ્ન પૂછવામાં આવતા હતા એમાં એક પૌરાણિક કથા છે. કે યુધિષ્ઠિર જયારે સ્વર્ગ ના દ્વાર પર જાય છે. ત્યારે શ્વાન હોતે ને એમને મળે છે. અને ઈશવાન એમ કે છે કે મારે સાથે આવવું છે ત્યારે યુધિષ્ઠિર એમ કે છે કે નહી સત્ય નો ધર્મ હોય, ત્યાં ખબર તો ન હોય કોણ અસત્ય છે કે, કોણ સત્ય છે.. અને ત્યાં પાપ પુન્ય ની નદીઓ નીકળે છે, એવું બધું ઘણું પૌરાણિક કથામાં અ લખેલું છે.
હા, તમારી વાત એકદમ સાચી છે અને એમાં પણ મહાભારતનું સૌ થી મોટું શિક્ષણ એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય લેવા યોગ્ય નિર્ણય લેવાનો આપડણે પ્રયત્ન કરવો જોઈએ, ગમે તેવી પરિસ્થિતિ હોય ભલે તે ખરાબ હોય, સારી હોય પણ એ પરિસ્થિતિમાં આપણે જો એમાં યોગ્ય નિર્ણય લઈ શકીએ. તો આપડે એ મહાભારત... વાંચીએ અને એમાંથી આપડે ઘણું બધું શીખવા મળે તો એના કારણે જ આપણે જે છે એ યોગ્ય નિર્ણય લઈએ શકીએ છીએ. તો આજના જીવનમાં પણ. આ શીખ આપણને ઘણી બધી ઉપયોગી બને છે. બરાબર ને.
હા હા વા હતા કે યુધિષઠિર અ સત્ય અને ધર્મ ના માર્ગ પર ચાલતા હતા. અને એમાં મહાભારતમાં એનું સૌથી મોટું એવું નિયમ હતો કે, તે સત્યને ક્યારેય જૂઠમાં જૂઠું બોલતા જ નોતા.
હ, તમારી વાત એકદમ સાચી છે. અને દરેક વ્યક્તિને ક્યારેક-ક્યારેક મુશ્કેલીમાં નિર્ણયો લેવા પડતા ઓય છે. અને કર્ણ વિશે પણ ઘણી લોકો ચર્ચા કરતા હોય છે, કે કર્ણ જે છે એ દાન વીરતા અને મિત્રતા માટે ખૂબ જ એવો પ્રસિદ્ધ માનવામાં આવતો હતો. કર્ણ જે છે એ દાનવીર પણ એટલો હતો અને મિત્રતા એ મિત્રતા પણ સારી રીતે ખૂબ જ નિભાવતો તો એટલે લોકો એની ચર્ચા પણ આ રીતે કર તા હોય છે અને એમાં મહાભારત માં પણ મિત્રતાનું મહત્વ આપણને ઘણું બધું સારું એવું જોવા મળે છે. ઘણા સંબંધો તેમની અસરકથામાં ઘણા સારા એવા જોવા મળતા ઓય છે. તો કુરુક્ષેત્રને યુદ્ધ યુદ્ધને તમે કેવી રીતે જોવો છો? કે કુરુક્ષેત્ર ત્રમાં યુદ્ધ થયું હતું તો એના વિશે બે શબ્દ કેશો.
હા હા કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું ત્યારે જીવનમાં એવુંઆ કર્તવ્ય કયરુ ને આત્મવિશ્વાસ ખુબ જ એમાં હતો. અને જયારે હું મે પેલા વાત કઈરી કે, જયારે પોતપોતાના લડાઈમાં સામે સામે આવી જાય. ત્યારે થોડુંક આપને ખચકાટ થાય, પણ સત્યના પથ પર જયારે ચાલવાનું હોય. ત્યારે હાથ ઢીલા પડે, પણ કર્તવ્ય ઢીલું ન પડવું જોઈએ અને કૃષ્ણ જેના સારથી હોય. એમને ક્યારેય ઢીલું પડવા ભગવાન દેતા જ નથી એટલા માટે જયારે કર્ણ વિશે તમે કીધું, પણ કર્ણને રોજે એની એક એવી ખાસિયત હતી કે તે સુવર્ણ નું રોજે દાન કરતા હતા. એટલે એનું નામ દાનવીરમાં પ્રખ્યાત થઈ ગયું છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. તો મહાભારત પણ આપણને યુદ્ધ તે જે છે. અઅઅઅ યુદ્ધ કોઈ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ નથી. આ વાત સાચી છે. મહાભારત આપણને એ બતાવે છે, કે મતભેદો વધે તો નુકસાન પણ આપણને થઈ શકે છે. એટલે આપણે ગીતા વિશે પણ આપણે વાત કરી હતી અને આ મહાભારત વિશે પણ ઘણી વાત કરી તો મહાભારતમાં બીજું એવા ઘણા બધા કિસ્સાઓ જે છે. કે જેઓ અત્યારે રસપ્રદ અને લોકપ્રિય પણ છે. એટલે મહાભારત આજના સમયમાં કોઈ પણ આપણે મુશ્કેલીઓ આવે. તો આપણે એવું અત્યારે જો ગુરુ તો જોકે પેલાના જેવા નથી રહ્યા. પણ આપણે જો આ પુસ્તકો વાંચીએે તો એમાંથી આપણને ઘણું બધું- સારું એવું જ્ઞાન મળી શકે છે. અને આપણા ઘણા એવા પ્રશ્નો જે છે કે જેનું નિવારણ આપણને- આ મહાભારત છે ગીતા જે છે જેવી ધાર્મિક- પુસ્તકો જે છે એમાંથી આપણને ઘણું એવું સારું જ્ઞાન પણ મળી શકે- કે છે બરાબર છે ને-
બરાબર છે એમાંથી આપણેે સારામાં સારા ગુણ લેવા જેવા છે. જેવો કે અહંકાર નો ગુણ ત્યજવાનો છે. અને ધીરજ નુ ગુણને આપણે અપનાવાનો છે. આ બધી ચર્ચા કર્યા પછી છેલ્લે એવું આપણેે નિર્ણય લેવાનો છે. કે અહંકારનો વસ- પૂર્ણપણે ત્યાગ કરવાનો છે અને સત્યનો વિજય કરવાનો છે. એટલે વિનમ્રતા પરર્યું આચરણ કરવાનું-
હા- અને આજની પેઢીઓ જે છે મહાભારતમાંથી સમયનું મહત્ત્વ છે કર્તવ્ય નિષ- ઠા છે પરિવારનું મહત્વ છે સારા મૂલ્યો આવી ઘણી બધી વસ્તુઓ જે છે અત્યારની પેઢીઓ એમાંથી શીખે છે તો આજે- આપણે મહાભારત વિશે ઘણી સારી એવી વાત કરી એમાંથી મને પણ ઘણું શીખવા મળ્યું અને- શીખવા મળ્યો હ તો આભાર તમારો-
હા હા મહાભારતના પાત્રો પાસેથી આપણને પણ આપણા જીવનમાં ઉતરવા જેવા- ઘણા પ્રસંગો આપણને યાદ આવી જાય છે. યાદ તાજી કરાવે છે આ ગ્રંથો વાંચવાથી-
આભાર.